હા એ કેમ છો?
બસ મજામાં, કેમ છો?
બસ હું પણ મજામાં, શું ચાલી રહ્યું છે હવે?
બસ કઈ નહી આ બાળકો માટે ભણાઈ ભણતરનું કામ ચાલી રહ્યું છે.
હા નહી આ બાળકો સાથે સાથે આપણને પણ નવું નવું શીખવા મળે છે ને એ લોકો સાથે આપણે ભણવા બેસીએ ત્યારે.
હા, એ તો સાચી આપડે બી આપણું નોલેજ અ અડેટ કરીએ છીએ એમના સા
હા, અને હવે તો એજ્યુકેશન પણ કેવું આપણા જેવું ન થી રહ્યું હવે કેટલું બધું બ બદલાઈ ગયું છે એ કારણે આપણને પણ નવું નવું શીખવા મળે.
હા, આપડે બી અપડેટ રહીએ ત્યારે આ બાળ કોને ભણાવી શકીએ છે, હા.
કે તે લોકોને ભણાવવા પેલા આપણને એનું રિવિઝન કરવું
રિવિઝન કરવું પડે છે અને કેટલું ટોપિક બી એવા, પેલા આપડે એ સામાન્ય તરીકે ભણતા હતા. પણ હવે તો બાળકો ને બી બધું એક્સપ્લેન કરીને એમને પ્રોપર તરીકે મતલબ બધું પરફેક્શન સાથે એમને બધું બતાવુ
હા, એ વાત તો બરાબર છે.
હા.
હમ્મ, બા અને એ લોકોનું અહ એજ્યુકેશન સારું હશે તો એ લોકોને ફ્યુચરમાં નોકરી અને બધી રીતે એને એ લોકોને જ સારું પડશે.
હા, અને આ બધા અમાણાં તો ઓનલાઈન અને કેટલા સ્ટડી પ્લેટફોર્મ થઈ ગયા છે ઓનલાઈન કે, અહ બાળકો એને જોઈ જોઈને બી શીખી શકે છે આપડા ટાઈમમે તો એવું બધી, સગવડો ન થી કે આપડે એને જોઈ જોઈને તો એ આ બધી સુવિધાઓ બી છે. કે આપડે છોકરાઓને ભણાવવું હોય તો આપ આપડે ના આવડતું હોય તો બી ઓનલાઈન
ઓનલાઈન હા હા મદદ લઈ શકે એ અઈનો છે હવે તો એટલે હવે કઈ એટલું પણ અઘરું કઈ લાગતું નથી.
હા.
પર અહ હવે આપ આપડે આપણા બાળ કોને અગર સારું ભણતર આપીએ તો એ લોકોમાં આત્મવિશ્વાસ પણ વધે અને સમજદાર પણ બને એ લોકો. અને સમાજમાં સારી તે આહ રીતે રહી શકે એવું એવા પણ બને.
હા ભણતર સાથે સાથે કેવાય ને કે ભણતર સાથે સાથે ભણતર બી અનિવાર્ય છે એવી રીતે આપણે એમને ભણતર બી આપીએ સારું અને સારા સંસ્કારો બી આપીએ
હા અને મને એવું લાગે એઝ અ પેરેન્ટ્સ કે આપણે આપણા બાળકો પર વધારે ભણવાનું અ પ્રેશર નહીં આપવું જોઈએ એ એ લોકો ઉપર
હા
હ કારણ કે એના કારણે લોકો સ્ટ્રેસમાં જાય છે અને કેટલા બાળકોને તમે જોયા હશો માક્સ ના કારણે કેવું કેવું કરી લે છે તો એ મને નથી ગમતું કે ઠીક છે આપણું બાળક કે કેવું ભણે છે સારું ભણે છે એ આપણું મહત્ત્વનું છે બસ માર્ક્ક એવું કઈ
હા નંબર એ માત્ર એક એક મતલબ એક નંબર છે એ એને એટલો બધો મહત્વ નહી આપવો જોઈએ અને મારા હિસાબથી મારા હિસાબથી બાળકોને એવું ભણતર આપવું જોઈએ કે એના સાથે સ્કીલ બી ડેવલપ કરે કે ભાઈ આગ આગળ ચ વધીને એને એવી સ્કીિલો ડેવલપ કરવાની કે એ સારી રીતે કમાઈ શકે
હા કારણ કે બધાઓ છોકરાઓ એક જેવા નહી હોય ને કોઈ ભણવામાં સારું હોય કોઈ રમત માં સારું હોય કોઈ આર્ટમાં સારું હોય તો એ બધાની બધા બાળકોને અલગ અલગ સ્કેલ હોય છે એ એ આપણને ધ્યાન આપવું જોઈએ કે મારું બાળક સામાં વધારે હોશિયાર છે
હા બધાની અલગ અલગ બધા છોકરાની પોતાની અલગ એબિલિટી હોય છે કે એબિલિટી પ્રમાણે આગળ વધે એના માટે માટે આપણને એવા પ્રયાસો કરવા જો
હા અને બાળકને ભણવાની. સાથે સાથે થોડું રમવાનું પણ અ મોકલવું જોઈએ જેથી બાળકને ભણવામાં થોડું સરળ લાગે એમનું મા મા માનસિક રીતે બધું શાંત રહે.
હા બધી રીતે એનો ડેવલપમેન્ટ બધી રીતે એનો વિકાસ થયો થવો બહુ જ. જરૂરી છે આજના માટે.
ને ભણ ભણ ભણ એવું પણ નહીં કરવું જોઈએ થોડું રેસ્ટ આપો થોડું બહાર રમવા માટે મોકલો તો એને પણ સારું લાગે.
હા અને આપણે ભારતનો. અ ભણતરની આવી આવી મતલબ એવી છે કે આપણે કાગજી તો ભણી લઈએ છીએ પણ આ બધા ડિગ્રીઓ લઈ લઈને પણ જોઓ કેટલા રોજગાર નથી એવા કારણ કે એ લોકોમાં. એટલા સ્કિલ જ ડેવલપ નથી થતા એ ખાલી માત્ર અ પેપર ઉપર જેવી રીતે ભણે છે ને એ ખાલી એ જ ભણતર અ ઉપલબ્ધ થાય છે. એ માટે એટલે એમના માટે એના સાથે સાથે કોઈ વ્યવસાયિક. ક કાર્ય કરી શકે. એવા બી સ્ક સ્કિલ ડેવલપ થવા જોઈએ.
હા નઈ નઈ આ વાત ખરી કીધી તમે કો અમુક ભણતર એવું હોય છે ફક્ત બુકોમાં બુકો પૂરતું જ હોય છે, ચો પડાં પૂરતું જ હોય છે, હા એવું નઈ કરવું જોઈએ, જે કંઈ પણ હોય આપણા બાળકોને આગાળી આગળ વધવામાં મદદ કરે એવું ભણતર આપવું એ સારું છે.
હા એ વાત ખરી.
હા. ત મતલબ અચ્છા આજનું એવું છે કે અવે તો એજ્યુકેશન વગર કંઈક થવાનું જ નથી. પેલ્લા ચાલી રહ્યોત પેલ્લા ચાલતું, હા પેલ્લી જરૂરત છે, પેલ્લા ચાલતું કે ચાલો કોઈ ભણેલું નથી, તો પણ બધું ચાલી જતું પણ હવે નથી હવે તો ભણવાનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે.
હા એટલે બે ચલર ડિગ્રી તો પૂરી થવી જ જોઈએ
પર અમુક અમુક ગામડાઓમાં ઉં હમણાં પણ જોઉં છુ કે અમુક ઘરોમાં છોકરીઓને ખાસ કરીને ભણવાનું થોડું ઓછું આપવામાં આવે છે. એ લોકોને નથી મોકલતા બહાર એ લોક કોને ભણવા નથી મોકલતા બધી રીતે એ લોકોને અંદર ને અંદર રાખવામાં આવે છે, એ થોડું મને નથી ગમતું.
હા સાચી વાત, આપણે કેટલો બી અમ અ સારા મતલબ આગળ વધી જઈએ પણ આપણી આટલી વિચારધારા છે ને કે છોકરા અને છોકરીઓમાં ડિફરન્સ એવું નઈ રાખવું જોઈએ. બ જેવી રીતે આપણે છોકરાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ પીએ એવી રીતે છોકરીઓને બી આપ આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. અને બરાબર ભણતરમાં બરાબર બ બંનેને અ અ એટલા મતલબ પ્લેટફોર્મ જો ઉપલબ્ધ કરાવવા જોઈએ.
હા, હા, હા, કાણ કે હવે તો તમે જોયુ હશે કે આજકાલની ફિલ્ડોમાં આપણી છોકરીઓ કેટલી અગાડી છે છોકરાઓ કરતાં હા એ લોકો એ પણ નવા નવા સેત્રોમાં હા એ લોકોને મોકો આપ પવો જોઈએ તો તમે જોયું હશે કે મોટા મોટા સેત્રોમાં આપડે છોકરીઓ અગાડી છે.
હાં સાચી વાત.
અગર એક છોકરી ભણેલી હશે તો એનું પરિવાર પણ ભણેલું રહેશે.
હાં, એક આપણે એક છોકરીને ભણાઈશુ તો એ બે પ રિવારને મતલબ સાચવીને ચાલશે આગળ હાં.
અને અગર ભણેલી છોકરી હશે તો એ પોતાનું ઘર પણ સાચ બરોબર સાંભાળશે છોકરાઓને સંભાળશે, એ લોકોને એજ્યુકેશન આપશે અગર ઘરનું છોકરી જ નથી ભણેલી હોઈ શકે, તો અગાડી શું થવાનું છે.
હા સાચી વાત એમને બી હા એટલે
હમ્મ અને છોકરીઓ ભણેલી હોય તો એ લોકો બીજા પર નિર્ભર નહી રે એ પોતાના આત્મનિર્ભર થી બધું કરી શકે.
હા એને હવે આત્મવિશ્વાસ આવે ને એ સારી રીતે એ પોત પોતાની ભૂમિકા નિભાવી શકે સાચ અને આપડે બી જો અહ હા હાઉસવાઈફ છીએ તો આપડે બી ભણેલા હો-હોય તો આપડે આપડા બાળકોને ભણાવવા માટે અહ કેટલું હેલ્પફુલ થાય.
હા. એ વાત તો બરોબર છે. હવે આજકાલની છોકરીઓ તમે જોુઓ ને ક્યાં ક્યાં પહોંચી ગઈ છે ડોક્ટર ન્જિનિયર હવે હવે તો ઓફિસ છે કલેક્ટર છે યા ત્યાં પણ છોકરીઓ છે.
હા.
તોના વિભાગમાં પણ તમે જોયું હશે તો ત્યાં પણ મોટાભાગના ક્ષેત્રોમાં છોકરીઓ અગાડી વધી રહી છે.
હા જેવી રીતે કે અ આપ વિમેન્સ ક્રિકેટ ટીમ
હા.
હેના પેલા મતલબ છોકરીઓમાં આટલે આટલું ક્રિકેટ રમવાનું એવું બધું પહેલા હા આ તો હવે તો છોકરીઓ બરાબરીમાં તે આમ
હા એકદમ બરોબર ચાલી રહી છે હવે તો.
હા.
એ સારું છે. પેલા કરતા હવે આ સારું છે.
હા. એટલેને અને ભણતર બહુ છોકરાઓ છોકરો હોય કે છોકરી હોય બંનેના જીવનને આગળ સારી રીતે અવધારવા માટે એ ભણતર બહુ જ બહુ જ જરૂરિયાત થઈ ગયું છે હવે તો અને એજ્યુકેશન માં કોમ આઈ ગયો છે જેટલું આપણે આપણને બધી સુવિધાઓ મલી છે કે જેવી રીતે આપણે ને આપણે અ ઓનલાઈન પ્લેટફોર્મ છે ભણવા માટે આપણને આગળ વધારવા માટે એ જેટલા એ આપણને મદદગાર છે એટલા જ કોમ્પિટિશન બી વધી ગયા છે
હા, વધી ગયા છે
હા
હલો
બીજું હલો
હલો હા બોલો
હેલો
હલો હા આવે છે આવે છે મને તો હવે એવું છે કે આપણા બાળકોને આપણે સારી શિક્ષા આપીએ બસ.
હા અને મને એવું છે કે શિક્ષાની સાથે સાથે એમને કોઈ એવી સ્કીિલ સ્કીલ બી ડેવલપ કરીએ જેના કારણે શું આગળ વધીને જો ભણતરમાં સક્સેસ ના થાય તો એ એની સ્કિલ ડેવલપ કરીને બી એનું વ્યવસાયગત કરી કોઈ વ્યવસાય કરી શકે એમ જેમ કે મહાત્મા ગાંધી નહી કીધું કે અ સ્કૂલી શિક્ષા સાથે બાળકો માટે કોઈ સ્કીિલ બી હોવી જોઈએ.
હા હોવે જોઈએ
હા
હવે તો મતલબ જાણે કે વધારે વધી ગયું હોય તો મુ આ બાળકો મોબાઈલમાં ઓનલાઈનમાં બેસી જાય તો એ પણ થોડુંક બેલેન્સ બગડી જાય છે છોકરાઓનું એ પણ થોડું નુકસાન આપે લોકોને
હા સાચી વાત છે.
છોકરાઓને અગાડી જતાં કરિયરનું પ્રેશર વધી જાય છે મતલબ બહુ બધા નુકસાન પણ મને આમ લાગે છે એના કારણે.
હા સાચી વાત છે. આપણે ઓનલાઈન એજ્યુકેશન જેવી રીતે આ હમણાં કોરોના પછી જેવી રીતે ઓનલાઈન એજ્યુકેશનને એટલો અ અમ એટલો મતલબ સ્થાન મલ્યો છે એના લાભ છે તો એના અ અમ નુકસાન બી છે જ.
હા હા હ પેલા શું હતું કે છોકરીઓ ફક્ત ઘર સંભાળે એવું હતું. પર હવે એવું નથી હવે તો. છોકરીઓ આગળ વધી રહી છે બધું કરી રહી છે.
હા સ હા છે.
અને આત્મનિર્ભર. પણ બની રહી છે.
હા હવે બરાબર ક પેલા ખાલી એવું હતું કે હા બરાબર પેલા કમાઈ કરવાનું કામ પુરુષોનું જ હતું. સ્ત્રીઓનું કામ. ઘરે ઘર સમ હા પણ હવે જેવો જમાનો આવી ગયો છે. એ સ્ત્રી ભી એવી એક્સપર્ટ હોવી જોઈએ કે એ સમાજમાં આગળ મતલબ પોતાની હા આગળ વધે
તમે જોયું હશે છોકરાઓ કરતા છોકરીઓ આગાડી વધી રહી છે છે, હમ એ સારું છે એમ હમ ચાલો ઠીક છે હા, હા, પછી વાત કરીએ હા નાહી લીધું હા